છે ને
હા, બધા મજામાં જ છે, અમારી ઘરે તો તમારી ઘરે કેમ છે બધા. હલો, આવાજ આવે છે મારી. હા, તમારો અવાજ આવી રહ્યો છે મને.
હલો.
હાલો, અવાજ આવે છે મારો. હલો.
હલો.
હાલો.
હા તમારા આવી રહ્યો કેમ છો ભાઈ મજામાં છો ને?
હા મજામાં છીએ અમે તો બધા ઘરે બધા કેવા છે તમારી ઘરે?
મજામાં જ છે પણ નેટવર્ક પકડે છે આ એવું પરીક્ષા લે છે કે આપણને કોઈ સામે વ્યક્તિ સાથે વાત કરવાનું હોય તો પણ આ નેટવર્ક ને લીધે ઘણી બધી પરેશાની આવી શકે છે એક તો મારો ફોરજી ફોન ફોરજી ફોનમાં નેટવર્ક પાછો ઓછું પકડે એટલે ઘણી બધી મુશ કેલી આવે.
અ કેટલુંક એવું નેટવર્ક ખરાબ થઈ ગયું છે આજના આધુનિક યુગમાં પણ હવે તો નેટવર્ક સારું હોય તો જ સારી વાત છે કારણ કે હવે ઈન્ટરનેટનો જમાનો શે તો છે ને આપણું સારું નેટવર્ક હોય ને તો જ સારું ગણાય છે.
હા સારું કીધું આ નેટવર્કની તો ઘણી બધી મને રીગ્રેટ થાય છે આપડે જ જોઈ ને અડે આપડે તમને ખબર છે આઈપીએલ ચાલુ થવાની છે તેમાં સીએસકેની મેચ છે ને સીએસકે તો મારી ફેવરેટ ટીમ છે અને તમારી પણ ફેવરેટ ટીમ છે તો એની મેં ટિકિટ બુક કરવાનો હતો ઓનલાઈન આ નેટવર્ક અચાનક છૂટી ગયું તેનાથી માથી ટિકિટ પણ બુક નહી થઈ એટલે મને એટલો ગુસ્સો આવતો હતો કે ફોન હું ફેંકી દઉં પણવે શું કરી એથી ઓળ મામાંથી ટીવી પર મેચ જોવા પડશે અને લાઈવમાંથી મેચ પણ જોવા નથી જવાની મારે કેટલો મન હતું કે હું લાઈવ જઈને મેચ જઉં અને મારા ધોનીને જોમ મને કેટલી મજા આવે પણ હડ મારીથી નહી જવાશે હવે આ બીજી કોઈ મેચ હશે ત્યારે મારે જવા પડશે આના વિશે તમારે શું કેહેવું છે?
હા ભાઈ કેટલુંક પણ આપણે જે ક્રિકેટ જોવાની જે મજા આવે છે ને એ અલગ જ મજા આવે છે અને જે આપણે ત્યાં જઈને જે જોઈએ છે ને આપણે ગ્રાઉન્ડ પર જાયને તે સામેથી આપણને જયારે બધા પ્લેયરો દેખાતા હોય આપણો ફેવરેટ પ્લેયર દેખાતો હોય તો આપણને ખૂબ જ મજા આવે છે જેમ કે હવે હાલમાં અમે એકવાર ગયા હતા ને તો ત્યારે ખૂબ જ મજા આવી હતી અને મિત્રો સાથે ગયા હતા તો ચિરાવાની પણ ખૂબ જ મજા આવી હતી અને જ્યારે સિક્સ મારે છે આપણા આપણા ટીમના પ્લેયર ત્યારે જો એ મજા આવે છે બધા સાથે ચિરા છે અને જ્યારે આપણી મે આપણી ટીમ જયારે જીતી જાય છે ને ત્યારે તો કોઈ અલગ જ મજા આવે છે એટલા ચિરાય એટલા ચિરાય માર તો ગરું પડી ગયું હતું બે દિવસ તો.
હ આપણી ફેવરેટ ટીમ જયારે જીતે ને ત્યારે મજા તો અલગ જ છે અને ઓનલાઈન મેચ કરતા આપણે ઘરે બેસીને પણ જો મેચ જોતા હોય ને આપડા મિત્રો સાથે હોય ત્યારે જો મેચ જોવાની અલગ મજા આવે ને એમાં એક મિત્ર આપણે ઘણા મ્રો બા એક સાઈડની ટીમ ના હોયએ અને બીજા બધા મિત્રો બીજી શહેરની ટીમમાં ત્યારે જો મેચ જોવાની મજા આવે ત્યારે અલગ જ મજા આવે જ્યારે કોઈ બોલ પર એક બોલ પર આપણી ટીમ વાળા આઉટ થઈ જાય ત્યારે પહેલા મિત્રને મજા આવે છે અને એક બોલ પર આપણે સિક્સર માંડીએ તો્યારે આપણને મજા આવે છે અને પહેલા મિત્રોને બહુ દુઃખ થાય છે અને છેલ્લે જ્યારે એન્ટ્રન્સ મેચ સુપર ઓવરની મેચ હોય ત્યારે બી અલગ જ મજા આવે છે કારણ કે ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આ બોલ પર છગ્ગો મારશે પેલા બોલ આઉટ થઈ જશે એટલે ઘણું બધું એકી સાથે મગજમાં આપ ચાલી રહ હોય છે અને મજા પણ અલગ જ આવે છે આના વિશે તમારે શું કેહેવું છે?
હા ભાઈ બધા મિત્રો સાથે મળીને જો આપડણે આઈપીએલ જોવા જઈએ આપે બધા સાથે મળીને જો ક્રિકેટ જોઈએ ને તો અલગ જ મજા આવે અને સામે વાળા જો અલગ ટીમને સપોર્ટ કરતા હોય આપણે જો અલગ ટીમને સપોર્ટ કરતા હોય તો તો મજા ડુ ગણી થઈ જાય છે કારણ કે એક જ ટીમને સપોર્ટ કરે ને તો આપડણે એક જ વાતચીત કર પરંતુ સામે વાળા બીજી ટીમને સપોર્ટ કરે આપણે બીજી ટીમને સપોર્ટ કરીએ તો અલગ જ લડાઈનો ભાવ નીકળે છે ને બધા એકબીજાને મતલબમાં ફસી મજાકમાં લડાઈ કરે છે અને ખૂબ જ એ મજા આવે છે જેથી કરીને મેચ જોવાની અલગ જ મજા આવે ને જય્યારે જો આપણે મેચ જીતી જાયએ ને તો કંઈ અલગ મજા આવતી હોય અને તે ખુશીનો પાર કઈ અલગ તમને ખબર છે આપડણે જયારે બે હાજર ત્રેવીસમાં જીત્યા હતા છેલ્લા બોલ પર એક બોલમાં ચાર રન જેા હતા અને અને ચાર રન મારી દેઠા હતો પ્લેયરે તો ત્યારે શું મજા આવી હતી એટલો મેટો ચિરાયો હતો ભાઈ રાતના દોઢ વાગી ગયેલો હતો અને ત્યારે રાતના પણ એટલા ચિરાયા અમે એટલા ચિરાયા કે આખા ગામ ઉઠી ગયું હતું અને અમારી ઘર આવી ગયું હતું કે ભાઈ શું થયું પરંતુ અમે તો મેચ જોતા હતા બધા મિત્રો સાથે મળીને અને ત્યારે એટલી મજા આવી એટલી મજા આવી એટલા ચિરાયા અમે એટલા ચિરાયા કે ભાઈ આખું ગામ ઉઠી ગયું અને ત્યારે ચેન્નાઈ જીતેલું ને એટલે ખુબ જ મજા આવેલી હતી.
પણ રાતના તારે એક દોઢ વાગ્યા સુધી જાગતો હતો હતો ને છ વાગે બોલ તો મને પણ લાગતું હતું કે હડે તો આપડે હારી જ ગયા અને પછી જો કટ પર લાગીને પછાર થી બોલ જાયને ચગ ગયા તે મેચ જો મને યાદ છે ને હજુ બી તે મેચડ પાછી જઉં ને એટલી જ મજા આવે છે અને એટલો જ હું ચિલાયેલો હતો ત્યારે મારા પરિવાર સાથે મેં મેચ જોેલો ત્યારે પણ એટલો જનો ચિલાયેલો હતો કે મારા પપ્પા ઊઘેલા હતા તે ઉઠી ગયા મને ગાડ પણ કેટલી પડેલી હતી અને પછી તેના હું મારા બીજા બધા આજુબાજુના ઘરના લોકો સાથે ફટાકડા ફડેલા હતા અને ત્યારે ખૂબ જ એને ધૂમધામ થી મજા કરેલી હતી ત્યારે ખુબ જ મજા આવેલી.
હા ભાઈ ટ કઈ અલગ જ મજા આવે અમે પણ બહુ જ ફટાકડામાં ફોડેલા અનેને એટલા ચિરાયેલા એટલા ચિરાયેલા કે અલગ જ મજા આવેલી.
હા સાચું કહ્યું ભાઈ આ મેચ જોવાની તો અલગ જ મજા આવે છે અને તેમાં મિત્ર સાથે મેચ જોવાની એના કરતા અલગ વધારે મજા આવે છે હવળે જો હવળે આપડી પાછી મેચ આવવાની છે તો હવળે આપે પરીક્ષામાં પતી ગઈ છે આ વખતે તો આપણે પાક્કું મેચ જોવા જવાના જ છે ને.
હા ભાઈ આ વખતે તો જોવા જવાના છે કારણ કે પહેલી વાર આપણે કેન્સલ કરી દીધલું હતું અને કેટલાક મિત્રો એ ના પણ પાડી દીધલી હતી પરંતુ આ ટકે તો આપણે પાક્કું જ જવાનું છે અને બધા મિત્રો સાથે જવાનું છે જેથી કરીને ખુબ જ વધારે મજા આવે અને આપણે ત્યાં જઈને ફરી પણ શકીએ અને ત્યારે મેં એક બીજી એક્ટિવિટી પણ ત્યાં વિચારી છે જ્યાં આપણે એક મેદાનમાં જઈને આપણે મેચ પણ રમીશું જે પ્રોફેશનલ પ્લેયરો સાથે અને ક્રિકેટ ત્યાં જઈને રમવાની કંઈ અલગ જ મજા આવશે કારણ કે આપણને ક્રિકેટ રમવાની અલગ જ મજા આવે તે માટે હું એક ગ્રાઉન્ડ નોંધાવ્યું છે જ્યાં ગ્રાઉન્ડમાં જઈને આપ આપે બધા જે પ્રોફેશનલ પ્લેયર હોય ને તે લોક સાથે આપણે રમવાનું છે.
હા તો મેં આ ખુબ જ સારી યોજના ગોઠાવીશ તેના માટે હું તમને ખુબ ખુબ આભાર માનું છું અને એ મેચ રમવાની આપણને ખુબ જ મજા આવશે એના માટે પણ આપડે બધા મિત્રોને તૈયાર કરવા પડશે કારણ કે તમને આપણા મિત્રોને તો ખબર જ છે લાસ્ટ મોમેન્ટ તો બધું આપણે ટ્રીપ પ્લાન કરી અને લાસ પણ ના પાડે તારા જો મને ગુસ્સો આવે છે ને કે એને ઘરે જઈને એટલો ખીચવા એટલો ખીચવા કે એને શું કેવુંડે આ વખતે આપડે બધા પાકો જવાનું જ છે અને બધા કોઈ પણ નહી પણ આવે તો કઈ નહી પણ આપડે બે લાસ્ટ જવાનું જ છે પાકો છે ને ભાઈ.
હા આપડે બ તો પાક્કું જવાનું જ છે કારણ કે આ વાર તો ચેન્નાઈની મેચ મારે જોવું જ છે અને ખુબ જ ચેર કરવું છે તેમને કારણ કે આદખ મારે ચેન્નાઈમાં બધા પ્લેયરને જોવું છે અને ખુબ જ મજા માણવી છે અને મને સ્ટેડિયમમાં જઈને જોવાનો મારો એક અલગ જ ફિલિંગ મારે અડા કરવી છે અને મારે મારી જિંદગીમાં એક બે વાર તો સ્ટેડિયમમાં જઈને મેચ જોવી જ છે કારણ કે મને ક્રિકેટ ખૂબ જ વધારે ગમે છે અને ક્રિકેટથી મને ખૂબ જ લવ છે જેથી કરીને મારે ક્રિકેટ અંદર જાયને તો જોવું છે સ્ટેડિયમ માટે તમારે શું કેવું છે?
હા. ના અનુભવ તો મારે લેવો જ છે. પ્રાણ નો કારણ કે ત્યારે જો મજા આવે
હા.
અને એ મને વિચાર સપનામાં પણ આવે છે આવી મે જો મે જો ગેલો ત્યારે આવું કોઈ તમારું કોઈ બીજું સપનું છે કે